હલો.
હલો.
કેમ છો મજામાં?
હા બસ મજામાં, તું કેમ છે?
બસ મજામાં. આજના સમયમાં ઓનલાઈન શિક્ષણ ખૂબ જ લોકપ્રિય બન્યું છે નહીં?
હા.
તમે જણાવશો ઓનલાઈન શિક્ષણ એટલે શું?
અ ઓનલાઈન શિક્ષણ એટલે મોબાઈલ. લેપટોપ અથવા કોમ્પ્યુટર દ્વારા ઇન્ટરનેટ ની મદદ થી અભ્યાસ કરવો. અને વિદ્યાર્થીઓ ઘરે બેઠા બેઠા જ શિક્ષક પાસેથી નવું નવું શીખી શકે છે. અ ઓન લાઈવ લાઈવ ક્લાસ હોય. રેકોર્ડિંગ વિડીયો હોય પીડીએફ નોટસ મળી જાય. ઓનલાઈન ટેસ્ટ હોય અને અસાઇમેન્ટ દ્વારા શિક્ષણ પણ આપવામાં આવે છે.
હા સાચી વાત છે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઈનનું મહત્ત્વ મહ બહુ જ વધ્યું છે, ટેકનોલોજીના વિકાસને કારણે ઓનલાઈન શિક્ષણ શિક્ષણ સરળ બન્યું છે ઘણા લોકો પોતાના સમય પ્રમાણે અભ્યાસ કરી શકે છે. કોલેજ અથવા કોચિંગમાં ન જઈ શકતા વિદ્યાર્થીઓ માટે પણ આ એક સારો વિકલ્પ છે. વિવિધ વિષયોના નિણાતો પાસે પાસેથી શીખવાની એક તક મળે છે, અલગ અલગ વસ્તુ શીખવાનું મળે છે. તમને ખબર છે ઓનલાઈન શિક્ષણનો મુખ્ય ફાયદા શું છે?
સૌથી મોટો ફાયદો તો એ છે, કે આપણે કોઈ પણ જગ્યાએથી અભ્યાસ કરી શકીએ છે. કે આપણેે મુસાફરીમાં સમય અને ખર્ચ બચે છે. જો કોઈ વિષય સમજાયો ન હોય. તો તે વિડીયો આપણે ફરીથી જોઈ લઈએ તો આપણને વિષય ખબર બી પડી જાય. અને વિદ્યાર્થીઓ પોતાની ગતિથી શીખી શકે તો કોઈ વિદ્યાર્થીને એવું હોય કે. મને બહુ જલ્દી ના ખબર પડે. તો એકદમ સ્લો સ્પીડ પર શીખી શકે છે, કોઈને જલ્દી ખવા પડતી હોય તો તે, વધારે સ્પીડમાં જવા દે એટલે ઓનલાઈનનોો ઘણો ફાયદો છે.
હા એ તો છે જ. કે જેને જ્યારે બી સમય મળે ત્યારે એ ઘરે બેઠા, શીખી શકે છે.
હા.
અને ઓનલાઈન શિક્ષણથી સમ સમયનું આયોજન બી સરળ બને છે. અ વિદ્યાર્થી પોતાનો હા વિદ્યાર્થી પોતાનો સમય જાતે નક્કી કરી શકે છે જો કોઈ નોકરી અથવા ઇટર્નશીપ કરતો હોય, તો પણ તે પોતાનો અનુકૂળ સમયે અભ્યાસ કરી શકે. કે છે આ ખૂબ જ ઉપયોગી છે.
હા.
ઓનલાઈન શિક્ષણમાં કોઈ મુશ્કેલી છે?
હા ઘણી વખતે ઇન્ટરનેટ ની સમસ્યા આવે છે. દરેક વિદ્યાર્થી પાસે સારો મોબાઈલ અથવા સારું લેપટોપ હોવું એ જરૂરી નથી. લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસી રહ્યાથી આંખો પર ઘણી અસર થઈ શક કે અને ધ્યાન પણ અમુક વાર ભટકી જાય છે. અમુક ફોન હાથમાં હોય અને કોઈ કોઈ બી નોટિફિકેશન પડી હોય તો એક બાજુ ઓનલાઈન ક્લાસ ચાલતો રે અને આપડે કઈ બીજું જ જોતા હોય એટલે એનો ગેરફાયદો બી છે.
હા. અને કોરોના વખત તો એમ બી ઓનલાઈન ક્લાસ હતા. તો છોકરાઓ ફોન લઇને બેસે તો કોને ખબર કે ક્લાસમાં જોઈન છે કે પછી બીજું કંઈ જુએ છે.
હા, ક્લાસમાં તો ક્લાસ તો જોઈન કરે જ પણ સાઈડ પર બીજું જ કંઈક કરતા હોય.
હા. આમ જોવા જઈએ ને તો શિક્ષણનો માટે બી બો પડકારજનક છે આ કારણકે શિક્ષકો એ બી નવી ટેકનોલોજી શીખવી પડે છે ઓનલાઈન ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ પર ધ્યાન આપવું પડે છે સમજવું મુશ્કેલ બને છે. છતાં ઘણા શિક્ષકો ખુબ સારી રીતે ડિજિટલ સાધનોનો ઉપયોગ કરી ભણાવે છે.
હા, એકદમ સાચી વાત.
ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણ શિક્ષકો વચ્ચેની ચર્ચા શું ઓછી થઈ જાય છે?
હા, ઘણી વખત વિદ્યાર્થીઓ એકબીજા સાથે ઓછી વાત કરે ઓફલાઈન ક્લાસમાં મિત્રો સાથે ચર્ચા કરે, ગ્રુપ સ્ટડી કરે. અને શિક્ષકો સાથે સીધી વાતચીત કરવીમ એકદમ સરળ બની જાય તેથી બંને પ્રકારના શિક્ષણ અહ શિક્ષણનું પોતાનું મહત્વ છે.
હા. આમ જોવા જઈએ ને તો ઓનલાઈન શિક્ષક અને ઓફલાઈન શિક્ષણમાં અહ સારું તો બંને છે. મારા મત મુજબ તો બેવમાં ફાયદા છે, જો પ્રેક્ટિકલ શીખવું હોય અથવા શિક્ષક સાથે સીધી ચર્ચા કરવી હોય, તો ઓનલાઈન શિક્ષણ સારું છે. જ્યારે નવા વિષયો શીખવા સર્ટિફિકેટ કોર્સ કરવા અથવા ઘરે બેઠા અભ્યાસ કરવા માટે ઓનલાઈન શિક્ષણ ખૂબજ ઉપ યોગી છે.
હા, એકદમ સાચી વાત
હા, એતો સામેવારા પર નિર્ભર કરે છે કે એને કઈ વસ્તુ કયા પ્લેટફોર્મ પર શીખવું છે, ઉપયોગ તો બંને છે.
હા.
વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ દરમિયાન ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરતા હશે?
અમ અભ્યાસ માટે એક શાંત જગ્યા પસંદ કરવી જોઈએ. મોબાઈલની બિનજરૂરી અહ નોટિફિકેશનો બંધ કરવી જોઈએ. સમય પત્રક બનાવવું જોઈએ કે નિયમિત અભ્યાસ કરવો જોઈએ. અને વચ્ચે વચ્ચે થોડો થોડો આરામ બી લેવો જોઈએ.
હા, સાચી વાત છે. ઓન આમ જોવા જઈએ તો ઓનલાઈન પરીક્ષા વિશે મારો તો એવો અભિપ્રાય છે. કે ઓનલાઈન પરીક્ષાઓ સરળ અને ઝડપથી લેવાઈ શકે છે. પરિનામ પણ વહેલું મળે છે, પરંતુ તેમાં નકલ રોકવી અને અહ શિસ્તા જાળવવી થોડું પડકારજનક છે.
હા, સાચી વાત.
તમને શું લાગે છે ભવિષ્યમાં ઓનલાઈન શિક્ષણનું સ્થાન રહેશે ખરું?
મને લાગે છે કે ભવિષ્યમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને સાથે મળીને શિક્ષણ આપવામાં આવશે. અને શિક્ષણ છે ને હાઈબ્રિડ શિક્ષણ કહેવામાં આવશે એને. અને ટેકનોલોજી જેમ-જેમ વધશે તેમ શીખવાની નવી-નવી રીતો પણ આવશે.
હા.
એકદમ સાચી વાત છે.
મારો તો વિદ્યાર્થી ઓ માટે એક જ સંદેશ છે, ટેકનોલોજી નો યોગ યોગ્ય ઉપયોગ કરો. માત્ર મનોરંજન માટે નહીં, પરંતુ જ્ઞાન મેળવવા માટે પણ મોબાઈલ અને ઇન્ટરનેટ નું ઉપયોગ કરો. દરરોજ કંઈક નવું શીખવા નો પ્રયત્ન કરો.
હા, એકદમ સાચી વાત.
હા. અંત માં તમે ઓનલાઈન શિક્ષણ વિશે શું કહેવા માગશો?
એવું જ કહીશ કે ઓનલાઈન શિક્ષણ એ આજ ના યુગની એક મહત્વપૂર્ણ છે. તેનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને વધ વધુ જ્ઞાન મળે, કુશળતા અને ઘણી બધી કારકિર્દી મા ટે ખૂબ જ લા લાભદાયક બની જાય. પણ સાથે-સાથે ઓફલાઈન શિક્ષણ પણ ઘણું મહત્વનું છે. એને પણ ખૂબ જાળવી જા અહ ખૂબ જાળવી રાખવું જોઈએ આપણેે.
હા. ઓનલાઈન શિક્ષણ એ આજ ના યુગની એક મહત્ત્વપૂર્ણ ભેટ છે. તેનો સમજદારપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને જ્ઞાન, કુશળતા કારકિર્દી માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે.
હા.
એની સાથે-સાથે ઓફલાઈન શિક્ષણ પણ એટલું જ જરૂરી છે. કોરોના વખત ભી ઘણા લોકોને તકલીફ પડી તી ઘરે રહીને ઓનલાઈન ભણવાની, કારણ કે કેટલાક લોક વિદ્યાર્થીઓ જોડે તો ફોન પણ નતા.
હા, એકદમ સાચી વાત છે.
હા. અને એમને એક-એક આગળના ધોરણનું બી જે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ એ બી નતો. કે કોઈ વ્યક્તિ અગિયાર બાર કરતું હોય તો અગિયારમા માં હોય ત્યારે જ કોરોના હોય તો એને અગિયારમાંનો જ કોન્સેપ્ટ ક્લિયર ના હોય તો એ બારમાં માં આગળ જઈને શું કરે?
એ ટાઈમે અગિયાર બાર વાળા ને બહુ જ તકલીફ પડી તી. અને એમાં ખાસ કરીને અગિયાર માં વાળા ને. કે, એ લોકો એમનો બેઝિક પાયો જ કમ્પ્લીટ ક્લિયર ના થાય તો પછી એ લોકો જયારે બારમાં આવે. ત્યારે પછી એ લોકોને પ્રો પર ખબર જ ના પડે કે આ કોન્સેપ્ટ કેવાશું માંગે છે.
હા, અને ચલો ઓફલાઈન હોય તો ક્લાસમાં સર જાતે સામે થી જઈને પૂછે કે એક બે વાર પૂછે તો એ વ્યક્તિ તે સામેથી જવાબ બી આપે. પણ ઓનલાન ઓનલાઈન અભ્યાસમાં તો કોઈ જવાબ બી ના આપે સર બોલિવૂડ બોલીને થાકી જાય તો ભી.
હા. અને કોઈ સ્ટુડન્ટને બોલવું ના હોય ને વિદ્યાર્થીઓને તો એવું કે. કે સર નેટવર્ક ઇસ્યુ છે નેટવર્ક ઇસ્યુ છે. એટલે એક બહા નું મળી જતું હતું એ ટાઈમે વિદ્યાર્થીઓને. કે સર નેટવર્ક પ્રોબ્લેમ છે હવે. ટાઈમ જ એવો હતો તો કોઈ શિક્ષક બી કશું કરી ના શકે. ઓફલાઈન હોય તો એને ગમે તેમ કરીને બોલવાનો પ્રયત્ન કરાય. આવ ઓનલાઈન માં તો વિદ્યાર્થી જેવું કે કે સર નેટવર્ક નો પ્રોબ્લેમ છે, તો પછી સર બી શું કરે.
એકદમ સાચી વાત છે, અને આ અભ્યાસમાં તો તમે બે બાજુથી વાંચતી જ વાંચતી જ છવી જરૂરી છે, કે બેવ બાજુથી વાર્તાલાપ થવો જોઈએ. પછી તો ના શિક્ષકને ભણાવવામાં મજા આવે. ના સામે વિદ્યાર્થીઓને બી ભણવા ના મજા આવે.
એકદમ સાચી વાત.
બે બાજુથી જવાબ આવતા હોય અને સવાલ પૂછાતા હોય. તો જ ભણવાની મજા આવે ને.
હા, એટલે આમ જોવા જઈએ ને તો ઓનલાઈન શિક્ષણ અને ઓફલાઈન શિક્ષણ, બંને ના ફાયદા બી એટલા અને એટલાક ગેરફાયદા બી છે, એટલે હું તો કહ. બંને હોવું જોઈએ ઓનલાઈન બી હોવું જોઈએ, અને ઓફલાઈન બી હોવું જોઈએ, તો જ વિદ્યાર્થી આગળ વધશે.
હા, આટલી સુંદર માહિતી આપવા તમારો ખૂબ આભાર. હું તો ઈચ્છું છું આપણી આ વાતચીત સાંભળનાર દરેક વ્યક્તિને ઓનલાઈન શિક્ષકના ફાયદા. અને પડકારો વિશે સમજ મળે, એમને બી થોડુંક જ્ઞાન મળે આપણી વાતચીતોથી. હા તો ચાલો હવે, ફરી મળીએ.
ફડીએ ફરી હા.